હેલો.
હેલો.
કેમ છો અવાજ આવે છે?
મજામે છો તમે કેમ છો?
બસ હુ પણ મજામાં શું કરો છો ગરમી બોવ થાય છે.
ગરમી તો ગરમી રીતુ તો બોલે તો ગરમી તો બોવ ગરમી થાય છે, બી કેટલી ગરમી છે, પસીનો આવેન બોવ બધી ગરમી છે, બારિશની પણ ગરમી બોવ લાગે છે.
સાચી વાત કઈ ગરમી બોવ થાય છે, ગરમીમાં ખાવા પી વાનું બધું પણ શું કે ગણાનુ એમ વિચાર કરવો પડે
હમ. સારી છે ગરમી રીતુ તો ગરમી ના અનુભવ ક્રાફી છે, રીતુ નથ થઈ પણ આપને તો કરકતી પતિ આપની ખર યાદ કરાવે છે, સાચી વાત છે કે ની
સાચી વાત છે, ગરમી તો મતલબ આ મોણસો મારી નોખે એવી રીતે ગરમી પડે-
પછી આજે ગ્લોબલ વોર્મિંગ ના કારણે દર- દર વર્ષ ગરમી વધતી જાય છે. જંગલો ઓછા જંગલ ઓછા થાય થાય રહ્યા છે વૃક્ષો કપાઈ રહ્યા છે. છે અને પ્રદુષણ વધી વ વધી વધી રહ્યું છે. આ બધા કારણોથી તાપમાનમાં સતત વધારો ધ થઈ રહ્યો છે.
સાચી વાત સરસ વાત કણ શું પણ એવા છે માણસો અ આપણે ફાયદા માટે વૃક્ષ ખેતીવાડી માટે વૃક્ષો કાઢી નાખે એટલે પ્રકૃતિ બ વિકરાળ રૂપ જોવો પડે ને.
સાચી સાચી જોય તો સાચી છે પ્રકૃતિ આપ પ્ર પ્રકૃતિ બગાડી નાખો તો ભી પ્રગતિ આપવાને વિકાલ રૂપ બતાવે છે.
સાચી વાત કઈ તમે.
આજે જો આપણે ધરતી ને ઠંડી રાખવા હોય તો વધારે માં વધારે વૃક્ષ વાવા જોઈએ. ને એક વર્ક્ષ ઓક્સિજન નથી આપતો. પણ છો હૈ છાયો હૈ, ફલ હૈ, શુદ્ધ હવા હૈ અને પર્યાવરણ ને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
સાચી વાત કહી તમને. અ ભારતમાં મુખ્યત આ રણ ત્રણ ઋતુઓ આવે છે ઉનાળો સોમાછું અને શિયાળો આ ત્રણ તુઓમાં ઉનાળો એક ઈસ એક મહત્વ રેતુ છે ગુજરાતમાં ગરમી ન સામાન્ય મોસમ મોસમ રહેશે માર્ચ થી શરું થાય છે અને જૂન સુધી રહેશે. અને જ જૂનમાં મહિમા મહિનામાં ગરમી ખુબ વધારે હોય છે. તું કહો તમે?
આપણે જોવ ની એટલે ગરમી મે તો ના દિવસો પાણી ન બગાડ બિલકુલ પૂર્ણ કરવા જોઈએ. ને એટલે નલ ખુલ્લા ના રાખો રાખવો. વરસાદનું પાણી બચાવવાની વ્યવસ્થા કરવી. અને પાણી નો સમજદારી થી ઉપયોગ કરવા જોઈએ હવે ગરમીમાં તો.
સાચી વાત કઈ તમને અ ગરમી દરમિયાન સુરજ ન તાપ ખુબ તેજ હોય છે. બપોરના સમયે બહાર નીકળવાનું મુશ્કેલ બની જાય. ઘણા વિસ્તારોમાં તાપમાન પેતાલીસ ડિગ્રી પણ અ ડિગ્રી પણ પહોંચી જાય તો એ બહુ ટેન્શન નો વિષય થાય છે. કે અ ગરમી બહુ જાદા છે તો નાના બાળકો પણ પરેશાની થવાની છે કે કેવી રીતે સ્સ્કૂલ મૂકવાના છે એને?
સાચી કો ભી ગરમી ના તો જોઓ ને નાના બાળકો હૈ ભત લોકો હૈ બીમાર વ્યક્તિનું શ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેમને સમય સમય પે પાણી જોઈએ છાસ અને ફલ અને આરામ માટે જરૂર જોબી છે.
સાચી વાત કઈ તમે.
આપણે પક્ષીઓને અને પ્રાણીઓને પણ ભૂલવાના નથી ઘરના આંગણમાં અથવા છત માં પાણી નું વસાન મૂકીએમ જે તે પક્ષીઓને પક્ષીઓને પાણી મળી રહે.
સરસ સરસ વાત કહી ગરમીને સાથે કેટલાક તકલીફ મન આવે છે વધારે ગરમી ના ના કારણે શરીરના પાણીની કમી થાય જાય છે થાક ચક્કર માથાનો દુખાવો હ અને લું લાગવાની અ શક્યાત વધી જાય છે, એટલે ગરમીમાં સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખવું રાખવું જોઈએ. જેમ કે અ જેમ જેમ ગરમી જદા હોય છે, તેમ તેમ શરીરને પાણી પાણીની બહુ કમી થાય છે એટલે આપને સારીર ધ્યાન પણ બી રાખવ બહુ જરૂરી. હોય છે.
સારી વાત કઈ અત્યારે એટલે ગમતી ગરમીમાં આપણે ધીરજ સાથે પ્રેમ કરવાની શીખ આપે છે. જો આપણે પ્રકૃતિની રક્ષા કરીશું તો પ્રકૃતિ પણ આપની રક્ષા કરશે.
સાચી સાચી વાત કહી તમે આ આપ પ્રકૃતિ રક્ષા કરો તો એ પ્રકૃતિ આપની રક્ષા કરીશ.
અને ગરમીમાં ખુબ પાણી પીવું જોઈએ લીંબુ પાણીની સાસ છાસ નારિયેલ પાણી ફલનો રસ અ અ અને સાદું પાણી શરીરને તાજગી આપે છે. તરબૂજ ખરબૂજ કેરી કાકડી અને અન્ય મોસમી ફલ. ખાવા જોઈએ તાકી શરીરને સ્ફૂર્તિ આપી છે એને ફલ બી બહુ જરૂરી છે ગરમીમે.
સાચી વાત કઈ દેખો આપણે જો ગરમીની રીતુ આપણે ઘણી બધી બાતો શીખ શીખાવે છે. અને ગરમી આવે ત્યારે આપને આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ અને સમાજ ની જવાબદારી સમજવી જોઈએ. અ જોઈ લો ભલે સવાર નો સમય ગરમી ના ખુબ આનંદદાયક હોય હોય છે, બટ સ્વાર ની ઠંડી હવામાં ચાલતું યોગ કરવા અને પ્રાણાયામ કરવાથી શરીર તંદુરસ્ત રહે. ઘણા લોકો ના સમય આ સમય મે સવારના સમય મે બગીચામાં ભરીને પોતાને સ્વસ્થ રાખે છે.
સાચી વાત ગરમીમાં પણ આ સાચ સાચી વાત સાચી વાત કહી તમને ગરમીમાં પણ હલકા અને સુતી કપડાં પહેરવા જોઈએ બપોરના સમયે બિના અ જરૂરી કામે બહાર જવાનું ટાલવું જોઈએ. જો બાર જણું પડે તો ટોપી છત્રી અને ગમછાનો ઉપયોગ કરવા જોઈએ. કેમ કે બપોરના સૂરજ બહુ તીવ્ર ધૂપ પડે છે એટલે શરીર નું ધ્યાન પણ રાખણું બહુ જરૂરી છે.
હા. હા અને ગરમીમાં જોવ ને ગરમી માં તો શરીર માંથી ખુબ પસીનો નીકળે છે ને એ ના કારણે તો શરીર માં એટલો પાણી પાણી અને છા થી કમી થાય છે કે કે એટલે દિવસ બર પાણી પીવું ખુબ જરૂરી છે ને એટલે ચાસ ને લચ્છી ને નારિયલ પાણી લીંબુ શરબત ને તાજા ફળનો રસ શરીરમાં તાજગી આપે છે.
સાચી અને બાળકોને પણ અ ગરમીની રજાઓ મળે છે આ સમયે તો પરિવાર સાથે ફરવા જાય છે. દાદા દાદી સાથે સમય પસાર છે તો રે છે નવી વસ્તુઓ શીખે છે અને પોતે પોતાના શોખ પૂરે કરે છે. ગરમીમાં બીજળી અને પાણીનો ઉપયોગ ખૂબ બધી જાય છે એટલે આપણી બીજળી અને પાણી બંનો બગાડ ન કરવી જોઈએ પાણી બચાવાનું આપણી જિમ્મેદારી હોય છે.
હ શાકામાં ગરમીની રજાઓને દરમિયાન તો બાળકોને એક તો પણ મોબાઈલ મોબાઈલ ના જોવો નવી પુસ્તક વાંચવી ચિત્ર બનાવવું રમત ગમત કરવી અને સંગીત શીખવું અને પરિવાર સાથે તમે પસાર કરવો જોઈએ. અ આ રીતે તો રજાઓ ઉપયોગી આનંદદાયક બની શકે છે.
સાચી વાત કહી તમને આજે પર્યાવરણ પ્રદૂષણ અને વૃક્ષોની ઘટતી સંખ્યાનો કારણ ગરમી વર્ષે વર્ષે વધી રહી છે એટલે વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવું કરવું જોઈએ એક વૃક્ષ અનેક લોકોને છાયા સુ દવા અને જીવન આપે છે તો આપણે બહુ જદા અને આપ બાળકોને પણ એ શીખવાડ દેની છે કે જાદાથી જાદાથી જ્યાદા વૃક્ષ વૃક્ષારોપણ કરવું જોઈએ.
સાચી વાત કહી આપને આપને ઘરે આપને ગરમી માં આપને સંયમ સાવધાની અને પ્રગતિ સાથે સંતુલન રાખવાની શીખ આપે છે. જો આપણે પર્યાવરણ ને સ્વસ્થ રાખીશું પાણી બચાવીશું અને વૃક્ષારોપણ કરીશ તો આપણે ભવિષ્ય બધા વધારે સુંદર બની શકે છે. એટલું જ કઈ છે મેં તો એટલું જ કહીશું કે પ્રકૃતિ આપની માતા છે. તેની સંભળવા રાખવીને આપની ફરજ છે. ને અને ગરમીમાં સાવધાની રાખો પાણી બચાવો ને બ્રશ વાવો મેને સ્વસ સ્વસ્થ જીવન જીવો.
સાચી વાત કહી બંધ ખુબ સરસ વાત કહી તમે. સાચી વાત કઈ.
આપને બાળકો પણ ના શીખ આપો આપ.
ઠીક સારું છે.